હાઈ યાર.
હાય કેમ છે.
કેમ છો બસ મજામાં. કેટલા મહિનાઓ પછી આજે તને મળવાનું થયું. ખરેખર તને જોઈને ખુબ આનંદ થયો. છેલ્લા ઘણા સમયથી આપણે બંને કેટલા વ્યસ્ત થઈ ગયા હતા કે એકબીજા સાથે બેસીને વાત બે શબ્દ વાત પણ નથી કરી શક્યા ને.
સાચી વાત છે યાર હમણાં થી ઘણા ટાઈમ થી આપડે મલવાનું પણ થતુ જ નથી સાચું કહુ જીવનમાં સમય કેટલી ઝડપથી પસાર થઈ જાય છે તેની ખબર જ નથી પડતી યાર. થોડા સમય પહેલા સુધી આપણે દરરોજ મળતા હતા. સાથે ચા પીતા હતા ક્રિકેટ રમતા હતા લાંબી લાંબી વાતો કરતા હતા અને આજે સ્થિતિ એવી થઈ ગઈ કે મળવા માટે પણ ખાસ સમય કાઢવો પડે છે.
સાચી વાત. જ્યારે હું જૂના ફોટા જોઉં છું ત્યારે શાળાના દિવસો યાદ આવી જાય છે. સવારે સ્કૂલ જવું ક્લાસમાં મસ્તી કરવી શિક્ષકોના ડરવી શિક્ષકો થી ડરવું હોમવર્ક પૂરું કરવું રિસેસમાં સાથે નાસ્તો કરવો અને સાંજે રમવા જવુ એ દિવસો ખરેખર જીવનના સૌથી સુંદર દિવસો હતા.
સાચી વાત છે જયારે હું જૂના ફોટા જોઉં છું ત્યારે શાળા ના દિવસો યાદ આવી જાય છે. સવારે સ્કૂલ જવું ક્લાસમાં મસ્તી કરવી શિક્ષકોના ડરથી હોમવર્ક પૂરું કરવું રિશેષમાં સાથે નાસ્તો કરો અને સાંજે રમવા જવુ એ દિવસો ખરેખર જીવનના સૌથી સુંદર દિવસો હતા.
હા અને યાદ છે પરીક્ષાના એક દિવસ પહેલા આપણે બંને આખી રાત અભ્યાસ કરવાનો પ્લાન બનાવતા. પરંતુ અડધો સમય તો વાતો કરવામાં જ નીકળી જતો છતાં ભગવાનની કૃપાથી થી બંને પાસ થઈ જતા.
હા એ દિવસો કેમ ભૂલી શકાય એવા નથી. હવે, તો જવાબદારીઓ વધી ગઈ છે. ઘરની જવાબદારી નોકરી ભવિષ્યની ચિંતા, પૈસાની યોજના બધું જ સંભાળવું પડે છે.
સાચી વાત છે. ખરેખર મોટા થવાનો સૌથી મોટો અર્થ એ છે કે હવે, દરેક નિર્ણય વિચારી કરીને લેવો પડે છે. પહેલાં કોઈ ચિંતા નહોતી, આજે એક નાની ભૂલ પણ ભવિષ્ય પર અસર કરી શકે છે.
સાચી વાત છે. નોકરી કેવી ચાલી રહી છે તારી?
બસ, સરસ ચાલે છે. શરૂઆતમાં ઘણું મુશ્કેલ લાગતું હતું. નવા લોકો, નવું વાતાવરણ અને નવા નિયમો પરંતુ ધીમે ધીમે બધું શીખી ગયું. હવે, કામમાં વ્ય અ આત્મવિશ્વાસ આવી ગયો છે. દરરોજ કંઈક નવું શીખવા મળે છે.
બોવ સારું. આજના સમયમાં સતત શીખતા રહેવું ખૂબ જરૂરી છે. દુનિયા એટલી ઝડપથી બદલાઈ રહી છે કે જો આપણે નવી વસ્તુઓ ના શીખીએ તો, પાછળ રહી જઈએ.
એકદમ સાચું. હું રોજ થોડો સમય વાંચવા માટે કાઢું છું. પુસ્તકોમાંથી ઘણું શીખવા મળે છે. સાથે સાથે ઓનલાઈન નવા કોર્સ પણ કરું છું. જેથી ભવિષ્ય માં વધુ સારી તકો મળી શકે.
વાહ! આ ખૂબ સારી વાત છે. હું પણ છેલ્લા થોડા સમયથી મારી જાત પર કામ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. હું વેહલો ઉઠું છું. થોડી કસરત કરું છું, સારો ખોરાક ખાવં છું અને દિવસનું આયોજન પહેલેથી કરી લઉં છું.
આદતો માણસનું ભવિષ્ય બનાવે છે. નાની નાની સારી આદતો લાંબા સમય પછી ખુબ મોટો ફેરફાર લાવે છે. ઘણીવાર લોકો ઘણીવાર પરિણામ જુવે છે. પરંતુ તેની પાછળની વર્ષોની મહેનત નથી જોતા.
સાચું કવ યાર સોશિયલ મીડિયા પર લોકો માત્ર સફળતા બ તાવે છે સંઘર્ષ નથી બતાવતા. એટલે ઘણા લોકોને લાગે છે કે સફળતા સ સરળતાથી મળી જાય છે પરંતુ હકીકત તો કઈક અલગ જ હોય છે.
સફળતા માટે ધીરજ, સતત મહેનત ને પોતાની ઉપર વિશ્વાસ હોવો ખૂબ જરૂરી છે. ઘણી વખત નિષ્ફળતા મળે છે પરંતુ એ જ નિષ્ફળતા આપણને વધુ મજબૂત બનાવે છે.
સાચી વાત છે એક વાત કહું, ક્યારેક હું વિચારું છું કે પૈસા મહત્વના છે પરંતુ પૈસા કરતા પણ મ વધુ મહત્વના સંબંધો છે. જો પરિવાર મિત્રો અને સ્વાસ્થ્ય સારું હોય તો જીવન ખરેખર સુંદર લાગે છે.
હું પણ એજ માનું છું. પૈસા જીવન સરળ બનાવી શકે છે પરંતુ ખુશી ખરીદી શકતા નથી. સાચી ખુશી પરિવાર સાથેનો સમય મિત્રતા, સાચા સંબંધ અને મનની શાંતિમાં છે.
યાદ છે આપડે બાળપણમાં નક્કી કર્યું હતું કે મોટા થઈને સાથે આખો ભારત ફરવા જઈશું.
હા અને અને હજુ પણ એ સપનું પૂરું થઈ શકે છે. જીવન માં સપના જોવાનું ક્યારેય બંધ ન કરવું જોઈએ સપના જ આપણને આગળ વધવાની પ્રેરણા આપે છે.
જો તને આખા ભારતમાં ક્યાંક પણ ફરવા જવાની તક મળે તો સૌથી પેહેલા ક્યાં જવાનું?
મને હિ હિમાલય ખૂબ ગમે છે. બરફથી ઢંકાયેલા પહાડો ઠંડી હવા અને કુદરતની વચ્ચે થોડા દિવસ પસાર કરવાની મો મારી બહુ ઈચ્છા છે.
મને તો ગુજરાતના ગીર જંગલ કચ્છનું રણ અને પછી કશ્મીર પણ જવું છે. સાથે સાથે દક્ષિણ ભારતના મંદિરો પણ જોવા છે.
વાહ ખરેખર. આપણા દેશમાં જોવા જેવી કેટલી બધી સુંદર સુંદર જગ્યાઓ છે. દરેક રાજ્યની પોતાની સંસ્કૃતિ ભાષા ખાવા પીવાની રીત અને પરંપરા અલગ છે.
સાચું કવ પ્રવાસ કરવાથી માણસ ઘણું શીખવે શીખે છે. નવી જગ્યાઓ નવા લોકો નવા વિચારો જીવનનો દ્રષ્ટિકોણ બદલી નાખે છે.
ભવિષ્ય માટે તારું શું લક્ષ્ય છે
હું મારા ક્ષેત્રમાં સફળ થવા માંગુ છું સાથે સાથે પરિવાર ને સુખી રાખવા માતા પિતા નું નામ રોશન કરવા. અને સમાજ માટે પણ કઈક સારું કામ કરવાની ઈચ્છા છે.
બહુ સરસ વિચાર છે હું માત્ર પ માત્ર પૈસા કમાવવા માટે કામ નથી કરતો હું એવું જીવન જીવવા માંગુ છું કે લોકો મને મારા સ્વભાવ અને ઈમાનદારી માટે યાદ રાખે.
સાચી વાત છે આજકાલ લોકો ખુબ પછી ઝડપથી ગુસ્સે થઈ જાય છે ધીરજ રાખવી પણ એક મોટી કાળા છે.
હા કારણ કે દરેક વ્યક્તિ પોતાની સમસ્યાઓ સાથે લડી રહ્યો છે. તેથી શક્ય હોય ત્યાં સુધી સૌ સૌ સૌ સાથે પ્રેમથી અને સન્માન થી વર્તવું જોઈએ.
સાચી વાત છે મિત્રતા વિશે તારો શું વિચાર છે.
મારા માટે મિત્રતા એ એવો સંબંધ છે. જેમાં કોઈ સ્વાર્થ નથી સાચો મિત્ર એ હોય છે. જે તમારી સફળતામાં ખુશ થાય અને મુશ્કેલીમાં તમારો હાથ પકડીને ઊભો રહે છે.
સાચી વાત છે હું સંપૂર્ણપણે સહમત છું ઘણા લોકો ઓળખ ના ઓળખના ના હોય છે. પરંતુ સારા સાચા મિત્રો ખુબ ઓછા હોય છે મિત્રતા વિશ્વાસ સન્માન અને સમજણ પણ ટકી શકવાની છે.
ચાલો આજે એક વચન કરીએ કે જીવનમાં ભલે કેટલી વ વ્યસ્તતા આવે દર મહિને ઓછામાં ઓછું એક વખત તો જરૂર મળીશું.
ચોક્કસ કોણ પર વાત તો થતી રહેશે પરંતુ સામે બેસીને કરેલી વાતની મજા જ કઈ અલગ હોય છે.
સાચું કયું ચાલ હવે ચા પીવા જઈએ. ગરમા ગરમ ચા સાથે ફરી જૂની યાદોને તાજી કરીએ અને નવા સપનાઓ સપનાઓની શરૂઆત કરીએ.
ચાલ અને યાદ રાખજે મિત્રતા સમયથી નહી દિલ થી જીવાય છે વર્ષો વીતી જાય. અંતર વધી જાય છતાં સાચી મિત્રતા ક્યારેય ઓછી થતી નથી.
બિલકુલ ભગવાન કરે આપણી મિત્રતા જીવનભર આવી જ મજબૂત રહે. સુખ હોય કે દુઃખ સફળતા હોય કે સંઘર્ષ આપણે હંમેશા એકબીજાનો સાથ આપીશું
એ સાચી મિત્રતાની ઓળખ છે ચાલ મિત્ર હવે આપડે ચા ને નવી યાદો બનાવીએ.
આપડે પેલા ચા પીવા જતા તા તો કેટલી મજા આવતી હતી તને યાદ છે.
હા બહુ મજા કરતા હતા આપણે જોડે ચા પીતા હા હા બોલો બોલો
આપડા જૂના ફ્રેન્ડ સર્કલ હતા બધા સાથે બેસતા ઊઠતા કેટલી મજા આવતી હતી યાર પહેલાના જે દિવસ હતા એ
કે એટલે તો જે યાદો છે બધી સાચવી ને રાખવી પછી એ પાછી આવતી નથી યાદો બની જાય છે. પ પછી એ બધું યાદ જ આયા કરે આપણને
સાચી વાત છે યાર અત્યારે લાઈફ એવી ફાસ્ટ થઈ ગઈ છે લોકોને મળવું છે ફ્રેન્ડ સર્કલ ને ભેગા કરવા છે. પણ આજે કોઈને કોઈ પ્રોબ્લેમ હોય છે કોઈને કઈ પ્રોબ્લેમ હોય છે એ માટે કોઈ ભેગું જ નથી થઈ શ શક
સાચી વાત છે. પણ શું કરીએ આપણે આપણો નિયમ રાખવાનો હો કે વીકમાં એક વાર વાત કરીશું મળીશું. આપણે આવી રીતે ક્યાંક ફરવા જઈશું હવે એવું આપણેે રાખીશું વિકમા એકવાર
ચોક્કસ ચોક્કસ આપણે ભલે બિઝી હોઈએ પણ આપણા ફ્રેન્ડ્સ માટે તો આપણે ટાઈમ કાઢી જ લઈશું શું કેવું છે તારું
સાચી વાત સાચી વાત. બહુ ટાઈમે આપણેે વાત કરી હવે મળવું પડશે. અને આપડી બધી યાદો તાજા કરવી છે.
ચોક્કસ અને આપડે જ્યાં જૂની કીટલીએ ચા પીવા જતા હતા ને આપડે ત્યાં જઈશું. એટલે થોડી યાદો વધારે મજા આવશે એ યાદો થી.
હા તો એવું કરીશું. તમને જયારે પણ ટાઈમ હોય ત્યારે કોલ કરજો મને તો આપણે મલીએ.
ચોક્કસ આપણે ગ્રુપમાં બધાને ફોન કરી દઈશું અને જઈશું સાથે.
શું અત્યારે કોઈનો કોન્ટેક્ટ છે કે નહી જુના ફ્રેન્ડ સર્કલમાં આપડે?
હા છે ને બધા બહુ જણના ફોન
હા હા હા તો આપડે કોઈક દિવસ વિડીયો કોલ કરીશું બધા ગ્રુપમાં.
હા ચોક્કસ અનેન મજા લઈશું બધ બધાને સાથે ઇન્વીિટેશન આપીશું અને મજા લઈશું ચાલ મળીએ પછી આપડે.
એ હા હા સારું બાય.
ચાલ બાય.
હમ્મ